હેલો
હા
હ હેલો બ્રો આજે મેં તારી સાથે ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવા માંગુ છું જે આજના સ્ટુડન્ટસ એક પરમનન્ટ કન્ફ્યુઝન હોય છે ટ્યુશન લેવું જરૂરી છે કે સેલ્ફ સ્ટડીથી પણ મે પર્સનલી બિલીવ કરું છું કે સેલ્ફ સ્ટડી રિયલ ગેમ ચેન્જર છે
અરે વાહ મેં થોડું ડિફરન્ટ સોજું છું મારું એક થોડું અલગ હટકે સોચવાનું છે થોડું અલગ જ એકદમ અજીબ જ મને લાગે છે કે ટ્યુશન બી ઇમ્પોર્ટન્ટ છે બિકઝ અગર અમને આપના પાસે ટીચરની ગાઈડન્સ મળે તો આપણા જે કન્સેપ્ટ હોય જે જલ્દી ફાસ્ટ છે ફલ્દી ક્લિયર થાય જાય
પણ એક વસ્તુ નોટિસ કરી છે આજના ટાઈમમાં સ્ટુડન્ટનું સ્કેડ્યુલ એવું થઈ ગયું છે કે મોર્નિંગ સ્કૂલ આફ્ટરનૂન ટ્યુશન ઇવનિંગ બીજું ટ્યુશન અને પછી હોમવર્ક સ્ટુડન્ટસ છે કે રોબોટ છે
હમ સાચી માં કેટલા સ્ટુડન્ટ તો એવું લાગે છે કે સ્કૂલ અને ટ્યુશન વચ્ચે પેન્ડિલમત છે પણ ઓનેસ્ટલી બોલું તો ઘણા સ્ટુડન્ટસને ટ્યુશન વિના કન્સેપ્ટ સમજમાં સમજવા ડિફિકલ્ટ પડી જાય છે
તો એનો મેં તને એક એક્ઝામ્પલ આપું છું કે એક વાર મારી સોસાયટીમાં મારી એક ફ્રેન્ડ હતી એને બધા ટ્યુશન હતા એને એને એટલા બધા ટ્યુશન હતા કે એને પૂછ્યું કે તને ફ્રી ટાઈમ ક્યારે મળે તો કઈ સન્ડે મોર્નિંગ થર્ટી મિનિટસ પણ ત્યારે પણ મમ્મી રિવિઝન કરાવે
હા હા હા. પણ બ્રો રિયાલિટી એ પણ છે, કે કેટલા સ્ટુડન્ટ સેલ્ફ સ્ટડી કરે, તો ફોનમાં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા રહે. સ્ટડી કરતા કરતા સડનલી રીલ મોડ ઓન થઈ જાય છે, અને તને ખબર છે, ડૂમ સ્ક્રોલિંગ કેટલું ડેન્જરસ છે આજકાલ. ના જમાનમાં.
મેને સ્ટપ્યું મારી એક ફ્રેન્ડ છે એ કોઈ ટ્યુશન લીધું નથી, પણ એક હેબિટ હતી કે જે રોજના પછ જે ટ્યુશન જતા સ્ટુડન્ટ પણ પેનિક થઈ જતા.
હ
લડમાં રિઝલ્ટ શું આવે, કે એ ટોપ માર્સ લઈ આવે.
નાઇસ, પણ સારું કેવાય હ, એ પેલાથી ભણતી હશે ભણતી હશે એટલે, હું પણ તેને એક એક્ઝામ્પલ આપું, મારી કઝિન મારી કઝિન મેથમાં વીક હતી. સ્કૂલમાં કઈ સમજાતું નહોતું, પછી તેને ટ્યુશન જોઈન કરું. ટીચરે બેઝિક સ્ટ્રોંગ કરાવ્યું, અને આજે એ મેથ્સમાં એટલી કોન્ફિડન્ટ થઈ ગઈ છે, કે હવે તો એ મને સમજાવે છે.
સારું કેવાય. બધાના જ અલગ અલગ પસ્પેક્ટિવ હોય છે, પણ મને એક ફિલોસોફિકલ ક્વેશન પૂછવો છે, જો એક સ્ટુડન્ટ રોજ ટ્યુશન જાય રોજ ટીચર એક્સપ્લેન કરે રોજ રેડીમેડ નોટ્સ મળે. તો પછી સ્ટુડન્ટની થિન્કિંગ પાવર ક્યાં ડેવલપ થશે, એજ્યુકેશનનું રિયલ ગોલ શું છે, માર્સ કે ઇન્ડિપેન્ડન્ટ થિકિંગ એબિલિટી?
ટ્યુશન ભી એક ફન ટ્યુશનમાં પણ બધી બહ બધા ફની મુમેન્ટ હોય છે. ટીચર્સ, સિરિયસ લેક્ચર્સ આપતા હોય, અને જે પારસલ બેક બેન્ચર્સ હોય એ, ધીમેથી બિસ્કીિટ જમતા હોય, ટીચર પૂછે સમજાયું, તો બધા એક સાથે કહે યસ સર. પણ અંદરથી બધાને સમજાતું જ નહી હતું.
એક્ઝેક્ટલી, ઘણી વાર સ્ટુડન્ટ્સ ટ્યુશનમાં બસ અટેન્ડન્સ મોડમાં હોય છે, રિયલ લર્નિંગ ત્યારે થાય, જ્યારે સ્ટુડન્ટ્સ પોતે ક્વેશ્ચન પૂછે, કે આ કન્સેપ્ટ કેમ થાય છે આ ફોર્મ્યુલા પાછળ લોજિક શું છે?
ટ્રુ, પણ એક વાત એક્સેપ્ટ કરવી પડે, જો અગર સહી શિક્ષક હોય, તો આપડી જિંદગી સચી માં ચેન્જ બદલાઈ બદલી શકાય છે આપને. ટીચરના કારણે આપણી લાાઈફ સચીમાં બદલી શકાય છે. એક ઇન્સ્પાયરિંગ ટીચર સ્ટુડન્ટને મોટિવેટ કરી શકે છે.
હું પણ ટીચરની રિસ્પેક્ટ કરું છું, પણ મને લાગે છે કે ટ્યુશન સપોર્ટ સિસ્ટમ હોય શકે, પણ ફાઉન્ડેશન તો સેલ્ફ સ્ટડી જ છે.
હા બરાબર છે, એક સ્ટુડન્ટે મમ્મીને કહ્યું અને ટ્યુશન મોકલો, મમ્મી પૂછે છે કેમ? કેમ કે ટ્યુશન ના અંદર એ સી છે ઘરમાં નથી.
સો મે બી બેસ્ટ ફોર્મ્યુલા શું હોય?
હ
સ્કૂલ લર્નિંગ, લિટલ ગાઈડન્સ ને સ્ટ્રોંગ સેલ્ફ સ્ટડી ડિસિપ્લિન.
એક્ઝેક્ટલી, ટ્યુશન મેજિક નથી, સેલ્ફ સ્ટડી વિના ટ્યુશન પણ યુઝલેસ થઈ જશે.
તો આપણેે ખાલી ટીચર રસ્તો બતાવે છે, પણ ચાલવું સ્ટુડન્ટને જ પડે છે, જે કૃષ્ણ ભગવાને આ વાત કીધેલી હતી એ જ બધી બાજુ એપ્લાય થાય છે.
હા સાચી વાત છે વાવ અને હું પણ એક લાઈન એડ કરું ટ્યુશનથી ડાયરેકશન મળી શકે ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે સેલ્ફ સ્ટડી જરૂરી છે
એકચુલ તારા સ્કૂલમાં કેટલા સ્ટુડન્ટસ ટ્યુશન જાય છે?
મારે તોપા મોસ્ટ ઓફ બધા જ સ્ટુડન્ટ ટ્યુશન જાય છે.
તને પર્સનલી ટ્યુશન હેલ્પફુલ લાગે પણ છે?
હા મેં તો જયારે કરવાનું હોય ત્યારે જ કરાવ છું.
એવું છે પણ મારા હિસા હસાબે તો મને એવું લાગે કે ટ્યુશન હોવા જ ના જોઈએ ટ્યુશનમાં ખાલી ટાઈમપાસ જ થાય એના કરતા જે આ ઓનલાઈન ટીચિંગ હોય છે તે સૌથી સરસ હોય છે આપણને જે મોટા મોટા બોર્ડસ ટેન્થના બોર્ડ આવે ટ્વેલ્થના બોર્ડ ત્યારે ટ્યુશન સુકામ લેવા ટ્યુશનમાં જે સ્કૂલના ટીચર પાસે જતા હોય તેને ટીચર એક્સપ્લેન કરી શકે છે પેપર હોઈ શકે થોડા ટીચર્સ હોય છે જે બતાવી દે છે પણ થોડા નહીં હોતા એવા પણ મારા હિસાબે તો મેં એ જ માનું છું કે આપણે સેલ્ફ સ્ટડી કરીએ ને યુટ ટ્યુબ કે આપણે જે પણ બેચ લેતા હોય એ બેચને લઈને ભણીએ તારું શું કેવું છે આના માટે.
સાચું કેવાય એ પણ એ બેચ ના અંદર પછી છે ને મે તને કીધું ને કે ઇન્સ્ટાગ્રામ ન ડૂમ સ્ટોરી ચાલુ થઈ જાય યુટ્યુબ ચાલુ થઇ જાય એ પછી બબરમને ફેસ ટુ ફેસ પર્ન ઇન પર્સન ડાઉટ સોલ કરવા હોય તો બેચ સાથે કઈ ડાઉટ સોલ્વ નથી થવાના એ અગર આપડે કઈ એક ડાઉટ હોય તો એના માટે આપડે આખો વિડીયો જોવો પડે કે ડાઉટ કયા વિડીયો પર કયા ટાઈમ પર સજેશન આવેલું છે ટાઈમ વેસ્ટ થાય ટાઈમ તો
ના એના પણ પ્લેન છે આપણી પાસે જો મારા હિસાબે જો એવું કરે તો આપણે શું કરવાનું કે આપણે જે કોઈ પણ આપણે પેચ લઈએ એ લઈ લેવાનો પછી શું કરવાનું કે ફોકસ મોડ પર ફોનને મૂકી દેવાનું એને મૂકવાથી તમે ફોનને એક્સેસ જ નથી કરી શકતા ત્રણ ચાર કલાક માટે તમે જ્યાં સુધી તમારું એ ભણવાનું ન પતે ત્યાં સુધી તમે ઇન્સ્ટાગ્રામ પણ નથી ખો યુટ્યુબ પણ નથી ખોલી શકતા ને જો તમારે અગર એવો ડાઉટ છે તો તમે એઆઈનો યુઝ કરી શકો છો આપણા પાસે ચેટબિટી છે, મેટા એઆઈ છે પોફ્લેક્સબલટી છે ઘણા એપ્સ છે આપણે એપ્ને યુઝ કરીને સમજી શકીએ છે. ટ્યુશન એટલું વાઇટલ છે જ નહીં.
. સાચી વાત છે. સાચી એ વાત છે.
જો અગર બધા જ ટ્યુશન બંધ થઈ જાય તો સ્ટુડન્ટસને શું કરશે? સેલ્ફ સ્ટડીજ કરવું પડશેને? ઓનલાઈન જ કરવું પડશે ને?
હા સાચી વાત છે.
એ તો છે હવે, ઓનલાઈનમાં તો ઘણું સારું છે. મને તો અચિન પણ ઓનલાઈન નું જ ખ્યાલ આવે છે કે ઓનલાઈનથી ઈઝી એક્સેસ પેલી વાત કે આપણો ટાઈમ બચી જાય આપણા એટલા તમે કહો તો પૈસા એટલા ન જાય પછી આપણું આપણું ઘણું બધા આપણા જે ટ્રાવેલિંગના પૈસા પેટ્રોલ વેટ્રોલ એ બધું બચી જાય આપણે ઘરમાં આરામથી કમ્ફટેબલી આપણા એક્સેસના હિસાબે આપણે એને આપણે આપણા સ્ટડીઝ પર ફોકસ કરી શકીએ જેનાથી માર્ક્સ પણ આપણા સારા આવી શકે છે.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
પણ આજકાલના પેરેન્ટ્સ એ સમજવા રાજી નથી કે અમે તમારે કેવી રીતે ઓનલાઈનમાં ભરોસો અપાવી શકીએ છેએ ને ઓનલાઈનમાં સરખી રીતે ન કરાવે તમે જોયેલું છે કે ઓનલાઈનમાં સ્ટુડન્ટના કેટલા સારા સારા રકોર્ડિંગ્સ આવે છે. બહુ વાત થઈ ગઈ મારા મમ્મી મને ખીજવાય છે મે પછી ફોન કરીશ ઓકે. બાય મળીએ. મળીએ.